ઉપર
હાલો
હા હું કરો.
હે.
હું કરો વેંદા કાઢુસ. મારે ઠાવડા બાકી છે.
હે.
હમ રસાયનક
હમણાં કરવીશ ને.
હમણાં કરવી અમારે જો લસણ ફોલે મારા મમ્મી.
હે.
ને અમે તો આ ક્યાય બેઠા હવે.
હે
વાસણ ધોવા પણ મૂડ નથી.
હ મોડદ થી ધોઈ એમ ને.
હા તો એ ધોવા તોપડીએે જ.
હમ હમ મે વાહીંદા કાઠુંસ.
વાંદા કઢો વાંદો તો મેં આવી ને તરત કાઢ નાખ્યો જમું
હે
આવી ને જૈમું બસ
હું બનાવ્યું ખાવામાં હું બનાવ્યું હતું.
હા બપોરે બિરયાની કરીઈ હતી.
હે
તમે શું બનાવ્યું હતું ના એવો મારી મમ્મી ભ
હ આજ તો સેમ સેમ અમારે ન્યાં એજ હતું.
હે.
હમ બિરિયાની.
બિરિયાની શું કર તારા મમી ને બધી.
બધી મજા હો તારા મમ્મી ને હું કશ
આ મારા મમ્મી લસન ફોલે.
હે.
હમ.
બીજું શું હાલ સારું.
બીજું તો કઈ ની બધી હારું હાલે.
હ.
હલો.
હમ.
હમ.
હમ. કામ થઈ ગયું હ અ ભણી લીધું. ઉઠી ગય હવે.
ઉઠી ગઈ.
હમ.
કેટલું ભાઈ
દસ સુધીન બ
દસ સુધી પાસ કે ફેલ.
ફેલ હોય તો જ બેસી ગઈ ને.
હમ મારી જ આવશે.
હવે ક્યાં પરીક્ષા દઉસ.
પરીક્ષા દીધી ને મારી હરે હાર મેં તો દસમા ની પરીક્ષા દીધી જ નથી હજી.
નેય નથી દીધી.
મેં મેં દીધી જ નથી હું ફેઇલી નથી થઈ કે પાસે નથ થઈ મેં એકેવાર પરીક્ષા જ નથ દીધી.
મેં કોઈ ફેરી પરીક્ષા દી
દઈ દે તો આપણે બેહારે દઈ દઈએ.
ને કઈ આવીય નહી તો
હું આવીએ નહી?
પાસ થાયું નહી તો
પાસ નહી થાય તો બીજી વાર પરીક્ષા દેવું.
પણ નીકળી જાયુ ભણ્યું તો ખરી કા
હા હા.
ખોટું ઓલું થાય એવો નકામું ભર્યું થાય
નઈ મે તો એનસીસી કરેલું શેલી
હે
હા હા.
એટલે તો મારે દસમાની પરીક્ષા દેવાની નેરે બે ભેગું હતું તો મારે ગમે એવું કેવાય દસમાની પરીક્ષા તો બીજી વાર દઈ ગય. સીસી થોડુ બીજી વાર થાય.
નો થાયુ.
એટલે બે એકખડ હતો ને એટલે મેં દીધી ની
એટલે હું કરવાનું એમાં
એમાં આપડે હુ કેહવાય પોલીસ ની ટેડી દેખી?
હા હ.
એમાં બધું એવું કેવાય કામ કરવાનું.
ટેલિંગ બધી પોલીસની
હા પોલીસ ની ટ્રેનિંગ હોય ડોક્ટર ની ટ્રેનિંગ હોય પછી મણામાંને ટ્રેનિંગ હોય એવી રીતના બધ ટ્રેનિંગ આપણે કેમ બધી શીખવા રે
એવી રીતના
હા એમાંમે સાંઠ છોકરીઓ માંથી પાંચ છ આવ્યું.
હેં
હા.
કેમઈમાં પોલીસ માં
પોલીસ માં નહી હવે
તો હે
હા.
હારું કહેવાય ને
વાસણ ધોવા હજી મહેંદી કરવી એટલે નહી હવે કાલ મારે કેવાય બીજ છે ને
હે
હા તે મારે મહેંદી કરવાની હોય હા
હમ. તમારે ક્યાં કરેસ, ન્યાં કરેસ કે દેલવાળા?
હુ?
બીજ
બીજ હમારે તો આઈ ને આઈસ કરે હો
આ ખેલા હમાર તો દેલવાડા
દેલવાડા, મે તો આયા, હું કેવાય અમારે સમાજ નું હોય ને
અમારા આ સમાજ નું હોય ને તો અમારા સમાજ ના દેલવા દેલવારા રાઈખુ સે.
દેલવાડા, અમારે તો આઈને આઈ હોય.
બે દિનું હતું આજે ને કાલે, અમે તો કાલે જાયૂ લગભગ
એમ તો મારી માસીને યા બીચ છે ને?
એેં
મારી મસીરાનો મંડપ કેઈરો
વરતા એ બીચ
એ લોકો એ સંદી દોરી સોરી આવ્યા હતા, મંડપ કેયરોતો
હે
ઇ મડપ નો મંડપનું હું કાલ બતાવા તને, લે કાલ ની પરમ દી આપડને. હડાતર વાગે જાવાનું છે ને?
હા હા
બતાવા તને
દેખાડજે મને.
હા દેખાડા, યુટ્યુબમાં ને બધીમાં આવે
હેં?
હમ
મંડપનું?
હમ
તું જાય કે?
ક્યાં?
ન્યાં, મંડપમાં? ત્યાં બાજુમાં સે કે? બાજુમાં હોયએ કા? બાજુમાં હોય.
તલારા
બાપકા, તાલારા પુઈગી સે તુ એ!
હા, તલાાડા સે, ને અમે ને બધા
હેં જી આવજે.
વય આઇવિ.
હેં!
હમ
કાલે ક્યાં છે ઈ?
ક્યાંય ની. ક્યાંની?
કાંક ખાતી લાગે, બાપ!
હમ, મુ કુ આ
હે
મુકુ હા
બકવાસ ચાલુ સે એમ કે ની હ
હમ. ધાણાદાળ
ધાણાદાળ ખાઈ સ, હેં? હા, વાઈન્દુ કઠાઈ ગયું, હવે બેહિસ.
મારા હજ વાસણ બાકી સે અને હું ચેટી ઉપર ડોટું સમજે
હે
ટી વી ચાલુ કરી પસી બંધ કર દીધી
હું કયરુ?
ટી વી
ટી વી હોય એે
કયરીતી બંધ કરી દીધું ફોન ચાલુ છે ન એટલે
હે
આપડે વ વાતો કરીએે તો હ ટી વી હું જોય ને કરું ટી વી માં મને ગીતો હાભરવા ગમે એટલે હું ગીતુ ચાલુ કર દઉ
હા હા અમેય ગીધું સાંભરીએન કામ કરતે જામેં કીધું કામ. એટલે કામ કરતું જાવનુ ને ગીધું હાભરતું જાવનુ
હા ઈ તો હોય જ કામ કરતુ જાવનું ને ગીતો હાંભરતુ જાવનુ
મારી જો કપડાં લેવા વરસાદ આયવુસ હો અંધાયરું સે બઉ
હાં તે હુંય કપડાં જ લેવા આયવી.
જો કાળો ભમર કાળો ભમર હું આંઈયા જો એક સાઈડ બધી કરી દઉ અમાર તો આ સાઈડ વરસાદ નઈ લાગે.
અમાર તો ગલેડી આખી ભીની ભીની
ખુલ્લું હોય ને અમાડા એટલામાં નથ ખુલુ કપડાં હુકવવુ સ ન્યાં. ખાલી એક સાઈડ લેવા પોણ એલે એક સાઈડ. ખાલી લઈ લઉ આ સાઈડ તો નીકરું ખુલ્લું સે ને. તો એક સાઈડથી પલળે જી કપડા આમ રહી ગયા હોય ઈ
હમ્મ.
હમ્મ.
હું તો એક સાઈડ થેલો ને એક સાઈડ. થી મૂકી દઉં એમ ને હું તો બધીયે હાળે લઈ લઉ ને પસી વાળી લઉં.
હું એક સાઈડ થી બધી લીલા હોય ને તે એક સાઈડ બધી રાખી દઉં ને આ સાઈડ તો વરસાદ નો લાગે.
હાં.
હાં. અવાજ કે નો આવે સે હે?
બાજુવારા
હેં બો અવાજ કરસ કાં બાજુવારા તો તારા
એ ઈ ઓલે આપડી દેખનેતાતી તેની.
હાં, હા.
એના મોમ્મીનેય સે કપડા લઈશ. હમારે એક જ દિવાલ સ.
હેં હેં એટલે અવાજ હંભરાય કાં
અવાજ ન હંભરાય એના ઘરનો અવાજ હમારા ઘરમાં નો હંભરાય હમારા ઘરનો એના ઘરમાં નો
ઈ ચ્યમ ખાલી બારા નીકરા હોય તો કાં.
હા.
હમ્મ
બાર નીકળ હોય ને તો.
હ્યાં
હટ આવી ને ભાઈ આવી ગયા.
આંય તો અંધાયરુ સ ખાલી છાંતા નથ આયવા.
અંધારો તો રોજ આવતો નથી બેન
હેં. મારે અંધારી ગયો સ હવે બહુ જ આવીએ વરસાદ.
હમારેય અંધેર હો આયવું ન
હમ્મ.
અવાજ નો હંભરાય
હ ના ભાઈ જાવું.
હરે વાસણ જવા.
હમ મોડું થઇ જાય યાદ તો મારે જો છે.
મારે એમ મોરું થ છે કે મારી બેન પાણી મેંદી ન મેં તો ફોન નથી્યો કીધું એ નથી મેં તો
ડાયરેક્ટ મને જ ફોન કર રહ્યો એમ.
નાઈ મારી માસી છોકરી નો ફોન ચાલુ હતો તો આવી રીતે એ તો મમ્મ ને મે કીધું કે વાત કે
હા અહં હતા ઉઊભા હતા એવી તારા મમ્મી હતા?
હા એ મારા મમ્મી હતા.
હમ્મ
મારી મમ્મી ક કે તો આ બધું ભેગયું કેમ રતી હ છે માથાને દુખોહીં થતો હ છે તારો.
હ કો ન મને મજા આવે.
બધયું હારકા.
હા.
હમ્મ
એને આ. હું કહ મને મજા આવે
હે બધું હાર જ મજાશે કા.
હા. મમ્મ કેવું પાંચ મિટ ભી તો કે કે મારે માથું પાકી ગયું ને તું કેમ બધી હારે રે. તે સ ક આ આપ દશ.
એ.
હ અમે ટેવાઈ ગયા.
હ તેવ પડી ગઈ કા.
હા એ ઘરમાં તો કોઈ કોઈ આવાજ. કે હોય તો તાત કાલી બમ બોમ થાય કે.
હા. વધારે અવાજ ન ગમે કા.
અમારા ઘરમાં કોઈ હોય જ નહી તો અમને અવાજ ક્યાંથી આવે.
હા.
હું ના મારે મમ્મી જાખવા દે હોય.
અમારી જે અમે મારી મમ્મી ને બે હોય ને મા પપ્પા તો કામે હોય.
તે મારા પપા એ કમે હોય આખોથી.
એક રાતે આવે ઘરે.
નાઈ એમ તો મારા પપ્પા ખાઈ એ દસ થી પંદર ધકા ખાઈ દેવ હો.
તો હવારે આવે બ દસ વાગે. પછી પાછા બે વાગે એક વાગે આવે બ. પછી પાછા રાતે ડાયરેક્ટ હા.
મારા પપ્પા છે ને એથી જો બાર સાડા બાર વાગે આવે એમ. પછી ડાયરેક્ટ ચાર સાડા ચાર વાગે જમવા આવે
હમ્મ
પછી રાતે ડાયરેકટ આઠ વાગે આવે હમ્મ.
હમ. જો હવે વરસાદ આ એવો બાજુમાં બો લ્યો ને બાજુ વાળી ન અવાજ આવે એવું કપડાં પલળી ગયા. મેં તો એની પેલા જ હટાવી લીધા. હ મારે ચાલુ થઈ ગયું છો અત્યારે.
હમારે ચાલુ થય ગું પણ આખી વયો છે બહુ નથી આમ તરકો ને વરસાદ બે સે.
હમ કાલે બીચ છે ને ત એ બધું ચોખ્ખું કર નાખે.
હા કા બિજ ન અ પાાસ રે કે
નોત રેતી તું રહીશ.
હા હા હું તો રહો.
દર ખાલી રેતી હોય નથી.
હા વ સારી બીજ ર ઉ દળ વખતે.
હે હમે નથી રેતા એ.
અમાર તો રેએ બધી
બધું ચડાવે ખરી ઓ
ચરાવે હું ચરાવે
જોર આવી એ ખરી ભાત હોય ને મીઠું
હા જોર દો
પછી જરદો હોય ભાત હોય મીઠું
હમ્મ હા તે અમારે કાલ
કાલે અમે જરદો પછી ભાત અગરબત્તી નારિયલ બધું લઈ આયા માર પપ્પા અત્યારે